હલો બોલો ભાઈ બસ શાંતિ જો. રૂમમાં બેઠા છે બસ એકદમ જલસા.
હમ હમ ભાઈ ગિરનાર જવાનું કેતા હતા તમે?
ગિરનાર જવાનું તો ભાઈ જઈશું ને ગિરનાર. ત્યાં જંગલ સફારી કરવી છે.
એવું એમ.
હા.
હા હમણાં આ પેલો કઈ કિસ્સો બન્યો જોયો તમે.
હા આપડે વાઘ હતો વાઘ વાઘ હતો એ સિંહ થોડી હતો.
એ પેલા છોકરા ન ઉપાડી ગયો એ.
હા છોકરાને ઉપાડી ગયો હતો ને કઈક એને ખાલી એને ઉપાડીને લઈ ગયો એ ખાલી અવશેષો કપડા મળ્યા એને એ વોમિટિંગ કરી તી એને એટલે બાકી તો કશું ના મળ
એવું એમ.
હમ આઠ વર્ષનો છોકરો હતો ભઈ.
બરાબર બરાબર વાઘ
સોરી સોરી એ સિંહણ હતી જો વાઘ સિંહણ હતી સિંહણ હતી સિંહણ હતી એટલે એમાં એવું હત ત એના અત્યારે એ લોકોએ જે જેને જે સિંહણે મારી નાખ્યો ને એને પિંજરામ પિંજરામપુરીને લઈ ગયા એ જે જંગલી હતી વાઇલ્ડ હતી ને એને લઈ ગયા.
હમ હમ. એ અહિયાં પણ એવું જ હોય છે કે વાઇલ્ડ એનિમલ હોય ને કે જે માણસ નો શિકાર કરી દે છે કે એમ કોઈ પણ એમ અચાનક હુમલો કરવા માંડે એ રીતના કોઈ એમ વધારે પડતું જંગલી થઇ જાય ને પ્રાણી. તો એને એ લોકો સજા આપે હો કે પછી
એવુ
એને હા એને જે પ્રમાણે ગુનો કર્યો હોય ધારો કે માણસ ને મારી દીધો હોય ને તો કોઈક જુમા નાખી દે આ જીવન
બરોબર એટલે પિંજરા મતલબ કે એટલા પિંજરામાં જને રવાનું છું ઝૂ માં
હા એ પ્રમાણે ની સજા આપે લોકોનેુ જુનાગઢ ગિરનાર માં
તો તમે એ સાઇડ થી છો એવું છે
ના ભાઈ એટલે મારે મિત્રો હોય છે ને એ બધા કેતા હોય કે એમને એ પ્રમાણેની સજા મળે એમ
બરોબર બરોબર એટલે કેવાનો મિનિંગ કે ભાઇ હું તો એમાં જ કહ એમાય તમારે સેફ રહેવું હોય બરોબર અત્યારે આપણેે એ લોકોના એરિયામાં ગયા છે એ લોકો તો આપડા એરિયામાં આવ્યા નહિ
હમ
તો અત્યારે તમારા છોકરાને એનાથી દૂર રાખો તમને ખબર છે કે આ વસ્તુ ભાઈ મારા છોકરા છોકરા માટે સેફ નથી તો ત્યાં આગળ જાવજ છો શું લેવા જોડે
હમ એજ ને ભાઈ
કરો તો જ એ હરી કરે ને તમને બાકી શું કામ કરે હરી
હા અને ભાઈ સિંહ પ્રાણી એવું છે ને કે જે માણસને કદી શિકાર ના કરે માણસ એક ટાઈમે છે ને સિંહણ છે ને માણસ ન શિકાર કરે કારણ કે સિંહણનો ભરોસો ના થાય સિંહ છેને ચાલ્યો જતો હોય ને તમે એને ખાલી એમ લાકડી બતાવ તો તમારાથી દૂર ચાલે એ
હા એજ તો અરે એ ભલે જંગલનો રાજા છે પણ એને બી ખબર છે કે મને કોઈક મારે તો જને હું મારીશ એના વગરે તમને માર બાકી એ પો હા એજ તો અને આમ આમ આમ કેહેવાયને કે પેલું પેલા તો આપણે નહોતું આમ વાઈલ્ડ એનિમલ્સ જો જોઈએ તો આપડે પેલું મોગલી આવતું હતું મુવી મોગલી સોરી કાર્ટૂન આવતું હતું પેલા
હા હા પિક્ચર બી આવતું હતું
પિક્ચર બી આવતું પણ પેલા આપડે ન્યૂ જે કાર્ટૂન સિરીઝ જોતા હતા ને એ સિરીઝ કંઈક અલગ જ હતી
હા એ મજા આવતી હોય ભાઈ પાછા પ્રાણીઓ બધા બોલે ને બધું મજા આવે
એ મજા આવે આમ જોવાની તું મોગલી આમ એ આમ કેવી ને ફ્રેન્ડશીપ બધી વાઇલ્ડ એનિમલ્સ જોડે ફ્રેન્ડસીપ એ રીંછ હતો એમાં સિંહ હતો વાઘ હતો વાઘ પાછો એમાંય એક તો એને મારવા માટે હતો
એવું એમ
હા બહુ બહુ મસ્ત હતું એ કાર્ટૂન સિરીઝ તો
એ સારી હતી પણ મને એટલું બધું કઈ યાદ નથી મોગલી નુ હવે ભૂલી ગયો છે ભાઈ
જે આ નવી મુવી આઈ તી આ ધ લાયન કિંગ એ તો કોમેડી સાથે કેટલી મસ્ત છે
એવ એમ ના પાઈ જોય નથી મેં અત્યારે એ મવી
અરે એમાં તો ખાલી જોવા જેવી સિરીઝ છે હોટસ્ટાર પર છે જોજે પેલું ખાલી કે એમાં એમાં કેવું હતું કે પેલા એક જંગલનો રાજા હતો સિંહ રવિન્સ કે એ એ સિંહ અ મા આમ થોડો ગયડો થઈ જાય છે હવે એની સિંહણ હોય છે એને જે મેઈન ધ લાયન કિંગ જે કહે છે ને એનો છોકરો એ ટાઈમે સ સ્ટાર્ટિગમાં એકદમ નાનું બચ્ચું પેલું બિલાડીનું બચ્ચું નાનું કેવુંય એવ બિલાડી જેટલુંનું બચ્ચું હોય એનું સિંહ તો એ આમ ફરતો આમ બધા ફરતો હોય છે ને તો એક સિંહ હોય છે બીજો જે એનો મતલબ કે એના ફેમિલીનો જ હોય છે અને એ એનો દુશ્મન હોય છે એને રાજા બનવું હોય છે એની એની એ સિ એ સિંહની વાય કિંગ જે ક્વીિન કેવાયને કિંગની ક્વીિન બસ એ અને એવું છે કે હું આને લઈ લઉ એની જોડે થીને રાજા બની જાઉં તો એના માટે એના માટે એવયયો આખું ષડયંત્ર રચે છે કે ગાય પેલી એકદમ જંગલી ભેંસો હોયને જંગલી ભેંસો હવે એ આમ દોડતી હોય છે ત્યારે એવયો કઈક ધક્કો બક્કો એને માર દે છે ને તું એવયો એ એના ટોરામ પડે છે હવે આ લોકો તો બધા દોડતા હોય જબ તો ભાઈ નોકરું બહુ જ ટોરું બહ જ ટોરું
તો આ લોકો અંદર ડબાઈ જાય છેયો તો એના લાતો વાગે છે આમ પછાડ છે બધી રીતે એને અને છેલ્લે આઈને આવું જે એનો ભાઈ હોય છે ને જે દુશ્મન એનો એ માન નાખે છે એને જોય નહી આ સિરીઝ નહી જોય તે.
ના ના ભાઈ મેં નથી જોયું તમે કીધું જોવું પડશે આ સિરિલ.
અરે હોટસ્ટાર પર છે તો લા ને એમાં તો બે. બે આપડે શું કેવાય એવ મને. એક્ઝેક ખબર નહ એ પ્રાણી નામ શું છે. પણ એ બેની કોમેડી જે બે પ્રાણી બતા જે આ નાનો હોય છે ને આ જયારે. એવ એ આમ બઉ આમ શું કેવાય આમ એના બધા. એવું કહે તું રાજા નહી બની શકો તું એ નાના છોકરાને કે તું જતો હો સિંહ જે નાનો હોય છે ને એમ. તેઓ જતો રહે છે તો આમ રણમાં ફરતા ફરતા એવ પડી જાય છે. તઈ અને આ બે. પ્રાણી મળે છે ને હવે નામ મને નહી ખબર એને શું કેહેવાય.
હમ હમ.
તો એ બે એટલા કોમેડયન એ લોકોનો અવાજ બી એવો આપણા કોઈ. હીરો એક્ટર છે ને એનો અવાજ એને આવેલો છે. બધા ડબિંગ ડબિંગ બધા અવાજ હીરો ના છે બધા એમાં.
એવું એમ.
પણ એટલો મસ્ત હવાજે બેની કોમેડી. એટલી ખતરનાક છે ને ભીડુંને એવું બધું બોલે ને ક્યાં બોલતા હ ભીડું. બહુ મજા આવે છે બવાની સુધી.
હા હા.
અને અંદર બધા વાઇલ્ડ એનિમલ્સ આપણે વાઇલ્ડ વાઈલ્ડ મંકીસબી છે.
હમ હમ.
વાઈલ્ડ એલિફન્ટબી છે.
બરાબર બરાબર.
બહુ મસ્ત બતાવ્યું છે બધું અંદર જોવા જેવું છે બધું.
હમ હમ અરે ગિરનારમાં પણ અત્યારે કઈક જંગલ સફારી બંધ કરી છે નઈ.
હા એ આના લીધે જ બંધ થઈ જશે ને આ કેસ થયો એટલે આ કેસ બન્યો એટલેજ.
ના ના એમાં નહી એવું નથી અત્યારે એ મેટિંગ સમય હોય છે ને મેટિંગ ટાઈમ અત્યારે. સી એના સીવાનો. એટલા માટે બંધ કરીએ છીએ એટલે શું એમને આપણા કારણે ડિસ્ટર્બ ના થાય ને યાર.
અરે એટલે ટૂંકમાં એ લોકોને પેલું શું કેહેવાય વસ્તી એ લોકો ની બી વસ્તી વધે.
પ્રાાઈવેટ એમ પ્રાાઈવેસી મળી રહેે અમને.
જંગલોમાં માણસો જશે ક્યારે જયારે સિંહ હશે તો જ ને ખાલી જંગલમાં કોણ જવાનું.
હા એજ નથી એમની વસ્તી વધશે તો આપડી વસ્તી ત્યાં વધશે.
હમ એ તો. અને મારા મારા ભાઈ ના મારા. ફોઈન છોકરો છે ને મારા ભાઈ ના વાઈફ કાઠિયાવાડી છે ત્યાં આગળ એ સાઈડ જુનાગઢ સાઈડ. ધારી કરી ગામ છે ધારી. ત્યાં આગાળના છે હવે એ એમ ક છે કે તમે ગિરનારની. જંગલ સફારી જુઓ ને એના કરતા અમારે ધારી ધારી છે ને જં. ત્યાંની જંગલ સફારી જુઓ ને તો ગિરનાર એ તંમ ભુલી જાઓ.
એવું એમ.
હા એવું કઈ છે એ લોકો કે એટલું મસ્ત છે એમ જોવાનું બધું.
હમ હમ.
અંત્યા આ. બળ ની જંગલ સફારી બહુ મસ્ત છે એવું કહે છે ધારી મેંં હાભડ્યું ને હતું મને તો એમને કીધું. મતલબ કે એમના બેન ત્યાં ધારી ના છે એ લોકો કાંઠિયાવાડ છે. લેસ આ બધું કાઠિયા વાડ જ થયું.
હમ હા.
મેં એવું કહેતા હતા કે બઉુ મસ્ત જંગલ છે પણ.
હમ હ આ આપણને બધું જંગલ સફારી કરવા જઈએ ને એમાં કેવું ખબર કે દસ પંદર સી એક ચાલીસેક કિલોમીટર ની વાડ કરેલી હોય એને આમ દસ પંદર થી છોડી દે એટ પછી બહારથી જે પ્રવાસીઓ આવ હોય ને એમને એટલામાં અમુક જે જગ્યા ફિક્સ હોય ને ત્યાં ફેવરે ને ત્યાં સુ દેખાયો છે
અને હું એમ કહું બરોબર અનેને હું એમ કઉું કે ધારો કે જીપ ઓપન જીપ હોય ને તો તો સિંહારા કશું કરે નહી હુ એમે કો ઓપન જીભ હોય ઓપન જીભ તો હાર સિંહ જોવા ને માન લેને ભાઈ એને ભૂખ લાગી છે આપણને તો ખબર નહ એને ભૂખ લાગી છે. હવે સિંહ આપણને જુવે જ શું કરે ભૂખ લાગી હોય ત
ના ના ભાઈ સિંહજને માણસ પર ક્યારે હુમલો ના કરે તમે અ ટાય ટાઈગરની જે વાઘની સફારી કરવા જોશો ને ત્યાં તમે જોજો કે ત્યાં બધી પેક જ હશે બધું. આખું જે જીપ હોય ને એ પેક જ હશે હ કારણ કે કે વાધ તમારા પર ગમે ત્યારે હુમલો કરી દે
બરોબર.
હા. સીહનું કેવું એક વાર મારણ કર્યા પછી એનો ટાઈમ આવે ને ફેરતી ના એ પછી જ મારણ કરાઈ એ રહ્યો
બરોબર છે સાચી વાત છે.
અને એ પણ કોઈ પ્રાણી નું કરે કે એને જે જમતો હોય ને એનો ખોરાક જે હોય ને એનું જ કરે અને કોઈ કેવી રીતે ભાગ્યે જ કોઈઈ છંછેડ હોય કોઈક એવું કર્યું હોય તો જ એ માણસ ઉપર હુમલો કરે આકી માણસ ઉપર હમલો છે જલ્દી કરીને કરે ના સિંહણ કરી કરે સિંહણ એની સાથે બચ્ ચ્ચ હોયના તો સિંહળને ક્યારેતા સતાવાની નહીં હ કારણ કે એક અમે ત્યારે પછી હુમલો કરી દે.
ના ના વાત સાચી છે એતો. અને ભઈ ધ્યાન રાખવું જ પડે જો હું તો કઉ સિંહ હોય કે વાઘ ભાઈ આપણને પેલા શું શિખવાડ્યું સિંહ જગલ નો રાજા છે.
હા અરે આપણી સેફ્ટી તો બરોબર છે આમની સેફ્ટી પણ જોવાની ને યાર
ના ના સાચી વાત છે ભાઈ બંને સાંજે બંને જોવું પડે આપડે તો હું તો એમ કોઈ એક વસ્તુ નહી રઈ
હા એજ ને ભાઈ, એ નહી હો તો પછી આપડે ત્યાં જઈ શું શું કરવા
નાના સાચી હોય પ્રાણીઓ નું ધ્યાન તો આપડે રાખવું પડે ને ભાઈ અત્યારે નહી બધા પે એનિમલ લવર કેટલા બધા છે.
હા.
હવે એ જ એનિમલ લવર એમ નહિ અ અત્યારે પેલા મોદી બોલ્યો તો તને ખબર છે કે એનિમલ લવર છે બધા કૂતરાઓ ની વાત આવી દિલ્હીમાં કેટલા બધા ગયા બરોબર એ જગ્યાએ ગાય ની વાત આવે તો કોણ જાય છે.
કોઈ નહી.
એ ગાય એક પ્રાણી જ છે ને ભાઈ
બીજું કો બસ શાંતિ જતા હો તો ગીર બાજુ અત્યારે તો મજા આવશે ભાઈ.
ચોક્કસ ચોક્કસ ભાઈ જતાયશું બોલો ને ઓહો હા જે મારા છે.
હા દેવાના